હેલો અવાજ આ આવે છે અવાજ હલો પક્ષીઓ નો કલરવ સંભળાય છે સરસ મજા ના પક્ષીઓ નો અવાજ સંભળાય છે કે ખિસકોલી નો અવાજ
અક્ષી છે અક્ષી
અરે વાહ શું વાત છે એટલે હા હેલો ખુલ્લા ખેતરમાં આવ્યા છે
ના વાત પછાડી છે કેની જગ્યા દરવાજા રાખેલા છે સાઈડ પર એટલે ત પક્ષીઓ બધા બેસે ન જાવા એટલે બધા અવાજ આવ આજકા
અરે વાહ તમારી ભાષા સુધ્ધી ધી પણ ઘણી સારી છે તમે કયા વર્ષમાં ભણો છો કોલેજ ના હા
હલો
માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી દીધી લાગે
હા હા હા
એટલે માસ્ટર કમ્પ્લીટ કર્યું હવે શું કરવાના
બી એડ
અચ્છા અચ્છા બીએડ પછી બીએડ તો બે વરષ છે ને એમ
હા બે વર્ષ છે પેલા દીદી કેતા હતા બે વર્ષ નું છે
હા તો પછી બે વર્ષ બી એડ કરશો અને પછી નોકરી મળશે એવું એટલે પછી જીસેટની એક્ઝામની કઈ તૈયારી કરે કે અત્યારે
હા ફોમ ભર્યું છે
ફોર્મ ભર્યું છે જીસેટ નેટ એ બધી એક્ઝામની ચાલુ રાખો હજુ તો એડમિશન માટે બીએડ ના એડમિશન માટે તો વાર લાગશે ને
સાંજે પેલી દીદી ન ફોન આવ્યો હો એ કેહેતા હતા કે હવે છે ને પાછું બદલાઈ ગયું છે કેમ કે ઓનલાઈન પ્રોસેસ બહુ વાર લાગે છે તો યુનિવર્સિટી પરછથી જ કોલ આવવાનો છે એમ
એવું કીધું
હા કેમ કે ઓફર લેટર ને આવતા બહુ વાર લાગે પ્લસ પાછું એવું છે કે યુનિવર્સિટી પરથી મોકલે છતાં પણ કોઈ સ્ટુડન્ટ પર અગાઉ થાય
હા એટલે લેન્ંધી પ્રોસીજર કહેવાય એના કરતાં બેટર છે કે યુનિવર્સિટી ડાયરેક્ટ જ એડમિશન આપી દે એમ
હા એટલે એમ કીધું કે યુનિવર્સિટી પછથી કોલ આવે તો તમારું મ જે મેરિટ માં જે નીકળેલી છે કોલેજ એ તમને કહી જોઈ એ તમારે કેવાનું એટલે એ લોકો સિલેક્ટ કરી દે પછી આપણે ડોક્યુમેન્ટ ખાલી કોલેજમાં આપવાના રહીએ એમ
અચ્છા તમે તો પેલી ફર્સ્ટ કોલેજ એ બિલ્લી મોરા બીએડ કોલેજ જ પસંદ કરી છે ને
હા
બરાબર ને તમારું તો મેરિટ ઊંચું હશે એટલે બીલી મોરા મળી જશે
હા મેં જોયું બધું ઓનલાઈન પ્રોસેસ માં તો એમાં એવું બતાવતા છે કે જે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કરીને એ લોકો એ સિલેક્ટ નથી કરેલા એમ બાકીની બીજી ત્રણ છે એ ગવર્મેન્ટ એમને સિલેક્ટ કરેલું છે એમ
એવું એટલે તમારી નજીક તો એક વાંસદા પણ છે વાંસદા તપાસ કરીકે વાસદ એડમિશન નથી થયા ને હજુ નવા એડમિશન આ વર્ષના એ ચેક કરતી રજે અચ્છા
બધાનું સાથે જ છે એમાં મેરિટ લિસ્ટમાં હતું કે જે લોકો જે વાંસદા કોલેજ છે બીલી મોરા છે એ કોલેજ ત્રણ કોલેજ છે એ લોકો એ સિલેક્ટ કરેલા છે અને નવસારી જે છે ને બરૂુમાળ છે ને એ લોકો એ અમને સિલેક્ટ નથી કરે મેં જોયું ને તો એમાં એ લોકો જે આ બિલી મોરા છે એ લોકો દસ માંથી ને એ માર્કપમાં લખેલા છે મેરિટ લિસ્ટમાં ત્યારે એ લોકો એ નથી લખેલા એમ જીરો જ છે એમ
ચાલ તો સરસ એટલે તમને અહીયાં તમારા અહીંયાથી કેટલાક. કિલોમીટર થોટું છે આપડે બીલી મોરા અપડાઉન માં સરળ રહેશે ને
હા આમ તો બસ તો આવતી છે એટલે કઈ વાંધો નહી આવે
હા બીએડ કોલેજનો તો ટાઈમ પછી અ વધારે ભરવો પડશે લગભગ દસ થી ચાર કે
ના અગયાર થી ચાર છે
ઓકે ઓકે એટલે કોલેજ જેવું માસ્ટર ડિગ્રી જેવું નહી એમ એ જેવું નહી કે બે લેક્ચર પૈતા એટલે નીકળી ને આવતા રહેવાનું એમાં તો ટિફિન લઈ જવું પડશે અને ફૂલ ડે ભરવું પડશે
હા એજ કીધું મને એમ કે તો અ થોડોક બે ત્રણ દિવસ તો બોરિંગ લાગે કેમ કે આપણે સ્કૂલ ના ટાઈમમાં જેવું બેસવાનું હોય ને એટલે
હા એટલે આખો સ્કૂલ નો ટાઈમ જેમ અગયાર થી પાંચ સ્કૂલ ચાલે છે તેમજ સ્કૂલ ના ટાઈમે જ આખું બધું ભરવાનું અને બધી એક્ટિવિટી એટલે એમાં એટલી પૂર્વ તૈયાર રાખવાની કે એમ તો કોલેજ જતા અડધી કોલેજ જઈને ચાર લેક્ચર ત્રણ લેક્ચર ભરીને આવતા રહેતા એવું નહીિ આ તો વ્યવસાયિક તાલીમ કેહેવાય એટલે એક તારા શિક્ષક બનવા માટે જે જે વસ્તુ જોઈએ એ બધી વસ્તુ સઘન તાલીમ આપવામાં આવશે અને એ તાલીમ એટલે એકદમ કડક તાલીમ હોય એમ કરવીી આવી જાય એટલે ટિફિન ના બરાબર લઈ જવાનું હેલ્ધી ફૂડ બી ખાવું પડશે બ કાચું બદામ ને આવું ખાવું પડશે પછી ચક્કર આવી જાયને પા એવું નહી ચાલે પાણીની બોટલ બી કમ્પલસરી બી એડ કરશો પીએડમાં પેલા જ તમને કલ્પેશ ટંડેલ પ્રિન્સિપલ છે એટલે એ બધું કહી દેશે કે ભાઈ હવે તમે બોલ પેન પેન્સિલ પાઉચ આ બધું રબર થી લઈને બધું સામગ્રી ટ સાથે રાખવાની જ પણ લીંબુ સરબત નો બાટલો થી લઈને પાણી ન બાટલો થી મળીને બધું રાખવાનું કેમ કે ઇન્ટર્નશીપ આવશે અત્યારે લગભગ તેર તારીખ થી ઇન્ટર્નશીપ સ્ટાર્ટ થાય છે મારી વાત થઈ સર જોડે ગઈ કાલે જ એટલે ઇન્ટર્નશીપમાં પણ અલગ ગામમાં અલગ જગ્યા જવું પડે ને સ્કૂલમાં જઈને લેસન પ્લાન આપવાના છે
હા
એટલે તમને હવે પ્રેક્ટિકલ નોલેજ બહુ જરૂરી કે સ્કૂલમાં જઈને તમને ક્લાસ આપી દઈ તો કેવી રીતે શિક્ષણ કાર્ય કરવાનું એમાં આમ ગમે ટમ રીતે ભણાવ દેવાનું કોલેજમાં જે લેક્ચર લઈ એવી રીતે નહી પાંત્રીસ મિનિટ નો પીરિયડ હોય તો પાંત્રીસ મિનિટનું દૈનિક આયોજન કરવું પડશે એ શીખવવામાં આવશે કે તમારે પાંત્રીસ મિનિટ ન ક્લાસ લેવાનો છે તો તેમાં તમારે પાઠ કેવી રીતે ભણાવવાનો બાળકોને ડાયરેક્ટ ચોપડી ખોલો ચાલો આ ચેપ્ટર આજે હું ભણાવવાની છું આવી રીતે રજૂઆત ના થાય એટલે બી એડ કરશે એટલે તમને ખબર પડશે કે અભિપ્રેરણા આજે મારે તને એ વાત ખાસ કહેવાની કે અભિપ્રેરણા એટલે શું કોઈ પણ સ્કૂલમાં જાઓ અને જે વિષય ભણાવવા તમને આપ્યો હોય ધારો કે સંસ્ક્રપત અમારું આઠમા ધોરણની ટેક્સ્ટબુક છે અને તેમાં યુધિષ્ઠિર અને યક્ષ ન સંવાદ છે એ ધારો કે પાઠ છે એ પાઠ ભણાવવાનો છે માની લો તો તમારે ડાયરેક્ટ એવું નહી કેહેવાય કે ચાલો આપણું સાતમું ચેપ્ટર ખોલો અને આપણે યક્ષ અને યુધિષ્ઠિર નો સંવાદ હવે આપણે ભણીશું આવી રીતે રજૂઆત ના કરાય પહેલા પાંચ મિનિટ તમારે અભિપ્રેરણા અભિપ પ્રેરણા લખવી પડશે તો પહેલા તો અભિપ્રેરણા કરવા માટેની પદ્ધતિઓ છે વાર્તા કથન દ્વારા અભિપ્રેરણા કરાય પ્રશ્નોત્તરી દ્વારા અભિપ્રેરણા કરાય કોઈ શ્લોક ગાન દ્વારા અભિપ્રેણા કરાય આ બધા ટ્રેનિંગમાં તમને શીખવાડવામાં આવશે હવે તમે મા કે પ્રશ્નોત્તરી દ્વારા અભિપ્રેરણા એમ લખ્યું પ્લાનમાં તો તમે તમે પાંચ પ્રશ્નો તમારે ક્રિએટ કરવાના અને લખવાના કે આ આટલા પ્રશ્નો હું પૂછીશ હવે પહેલો પ્રશ્ન ત બનાવ્યો કે આપણા આપડું આદ કાવ્યો કેટલા ને કયા કયા તો તમને જવાબ મળે કે રામાયણ અને મહાભારત પછી તમને પછી બીજો પ્રશ્ન તમે પૂછ્યો કે તમને રામાયણ અને મહાભારત એ બે માં કયું મહાકાવ્યો વધારે પસંદ પડ્યું તો કોઈ કઈ રામાયણ કોઈ કઈ મહાભારત તો પછી ત્રીજો પ્રશ્ન તમારે એવો પ્રશ્ન પૂછવાનો કે મહાભારતમાં મુખ્ય પાત્ર કયું અત્યારે તમને જવાબ મળશે કે મહાભારતમાં પાંચ પાંડવો અને મહાભારતના નાયક કોણ આવું પૂછું એ ત્યારે તમને જવાબ મળે યુધિષ્ઠિ અને પછી પછી આ પાંચ મિનિટ નું શિક્ષણ કાર્ય થયું એટલે તમે સીધા વિષય વસ્તુ પર પ્રવેશ મેળવ્યો કેવાય અને પછી તમને મહાભારત પર આવ્યા મહાભારત પરથી યુ્ધિષ્ઠિર પર આવ્યા અથવા પાંચ પાંડવો પર આવ્યા ત્યારે તમે કહી શકો આજે આપણે મિત્રો મહાભારતના જે પાંચ પાંડવો છે મુખ્ય પાત્રો છે તેમની જીવન કથા નો એક નાન નો ભાગ આપણે ભણવાના છે તો એ લોકોને શિક્ષણ કાર્ય રસમય લાગશે નહી તો પછી તમે પણ એક બોરિંગ શિક્ષક બની જશો અને સ્ટુડન્ટ પછી તમારા ક્લાસમાં ભણવાનું પસંદ કરશે નહી અને આજ સમય છે આજ ઉંમર છે. બી જો ટ્રેનિંગ તમે પરફેક્ટ લઈ લીધી તો તમે
હા
કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં પછી કે ધંંધાકીય બિઝનેસ હોય કે જીવન હોય વ્યવહારિક જીવનમાં પણ બીએડની તાલીમ બહુ જ કામ આવશે કેમકે અનુશાસન પહેલા તો તમને બીએડમાં અનુશાસન શીખવાડશે કે આ જે ટાઈમે નક્કી કર્યું જે કોઈ કાર્ય તે કાર્ય તે ટાઈમે કરવાનું ને કરવાનું જ એટલે આ એક તો તમને અભિપ્રેણાની વાત કરી બીએડમાં વસ્તુ અનુશાસન શિષ્ટ શિષ્ટ વસ્તુ પર બહુ ભાર મૂકશે બેલ પડ્યો એટલે ક્લાસ માં આવી જ જોવાનો પછી કોલેજમાં કરે કે સર આવશે રે ક્લાસ માં આવીશું એ ભૂલી જવાનું પછી ના ગિ શલોલોક ગાવું આ બધી જે સંગીતાત્મક પદ્ધતિઓ કરીને એને ઘણી ફોલો કરવી પડશે કેમકે આપડે સંસ્કૃત તમારો મેન સબ્જેક્ટ છે. તો તેમાં શ્લોકગાન આવે તો તમને શ્લોકગાન કરતા આવડું છે. તમને દસ લોકો તો ગમે ત્યારે મોે જ હોવા જોઈએ તમને ગમે ત્યારે કોઈ બી કઈક ત્યાં પ્રાર્થના સંમેલન નું હેન્ડલિંગ કરવાનું આવશે સુવિચાર આજનો દિન મહિમા વર્તમાન પત્ર દિલ્હી નું વાંચવાનું તમારી ઘરે અત્યારે ન્યુઝપેપર આવે છે. ન્યૂઝ પેપરમાં આજનો હા તો તેમાં ખાસ જોવાનું આજનો દિન મહિમા એટલે આજનો જે દિવસ છે તો આજનો દિવસે એ કઈ ઐતિહાસિક ઘટના મહત્વની બની ગઈ એ ડિસ્પ્લે પણ કરવાનું હોય. ડિસ્પ્લે કરવાનું હોય અને ત્યાંના સંમેલનમાં બોલવાનું પણ હોય. એક રીતે જોશો ને તો તમને બીએડમાં તાલીમ એટલે એક સ્ટુડન્ટને જે શીખવાડવામાં આવવાનું છે હવે ધારું કે છઠ્ઠા વાળા આઠમા વાળા કોઈ પણ ધોરણ ના બાળકને તમારે શીખવાનું છે. ટ ટી લેવલ નું તમારે શિક્ષણ કાર્ય કરવું પડે એટલે આજ આજ ન દિન મહિમા સુવિચાર શ્લોક ગાન આ બધું જ શીખવું પડે બાળકોને તમે ખાલી ભણાવ ભણાવ કરો ને એ નહી ગમશે એ લોકોને તો વાર્તા સાંભળવાનું ગમશે શોર્ટ સ્ટોરી એટલે નાની નાની ટૂચકા વાળી સ્ટોરી પણ તમારે કલેક્ટ કરવી પડશે અત્યારે ટાઈમ હોય ને તો નાની નાની ડાયરી રાખીને નાની નાની સ્ટોરી જે પાંચ મિનિટમાં કેહેવાય છે. તેનાથી અભિપ્રાય કરાય ને ત્યાં તમને આ બધું પાછું ઓરલ નહી તમે શું શીખવવાના છો તે તમારે લખવું પડશે એમ બીજું રાજકૃતમાં મેથડ ન પીરિયડ આવશે તો મેથડ ના પીરિયડમાં તમારે તો સંસ્કૃતમાં લેસન પ્લાન બનાવાનો આવશે એટલે હવે યુધિષઠિર તેનો જે યક્ષ નો સંવાદ છે તો ટેક્સ્ટબુકમાં જે લેસન છે. તે સંસ્કૃતમાં છે એને આપણે સંસ્કૃતનું ગુજરાતી ભણાવવાનું છે પણ તમે પ્રશ્નો જે બનાવવાના છે તો તે સંસ્કૃતમાં કે યુડીશ સંસ્ તમાંધિષિ